કેમ છો અવાજ આવે છે
બસ બસ બેન તમે કેમ છો મજામાં
હા બસ એકદમ મજામાં હ થોડુંં
બોલો બોલો શું કરો છો બેન તમે
બસ આ બેઠા છીએ આ બસ આ વરસાદ ની રાહ જોઈને બેઠા છીએ
અરે હા જુવ હ આ વરસાદ તો શું માંડી વાળું છે આ બે ચાર દિવસથી તો બેન એટલી ગરમી છે એટલી બધી ગરમી છે ને અને પાણી ની પણ એટલી તંગી પડે છે ને ટાઈમ પર પાણી આવતું નથી ને પાણી પીવાનું સરખું મળતું નથી શુદ્ધ નથી મળતું ને જેના એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને તો હવે એમ લાગે કે વરસાદ આવે ને એટલે તો પેલા આપડણે છે ને પાણી સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા કરી રાખવી પડશે.
હા એટલે આજે એ ટોપિક પર જ આપણે વાત કરવાના છે પાણી બચાવો અને જળ સંરક્ષણ જળનું આપડણે કેવી રીતે સંગ્રહ કરી શકીએ એની પર જ આપણે વાત કરવાની
હા હા બેન સાચી વાત છે આપડે એના ફર જ વાત કરીએ તો થોડી આપણને નોલેજ મળે
સાચી વાત છે અત્યારે પાણી તો છે બધા તળાવો સુકાવા માંડ્યા છે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે છતાં પણ હજુ બોમ્બે માં પણ હજુ વરસાદ આવે આમ તો સાત આઠ જૂનની આસપાસ બોમ્બેમાં આવે ને અગિયાર બાર તારીખની આસપાસ આપણે ગુજરાતમાં આવી જ જાય છે વરસાદ પણ આ વખતે ગરમી પણ ન પૂછો વાત કેટલી બધી પડી છે કે ત નદી તળાવો બધા સુકાવા માંડ્યા છે ખેડૂતો ચિંતામાં પડી ગયા છે કે અમે ખેતી વાવણી કેવી રીતે ફરીશું એટલે મોંઘવારી પણ એટલી વધતી જાય છે અને આ લોકો એસી માં એટલું પાણી જાય કુલરોમાં પાણી જાય ફેક્ટરીઓમાં એટલું પાણી જાય છે એટલે પાણી ન સંગ્રહ કરવાની તો વાત જ ક્યાં વરસાદ પડે તો આપડે પાણી સંગ્રહ કરી ન
પણ ખબર ની કેવી રીતે વિચારા અ પાણી વગેર રહેતા હશે ના કદાચ કોઈ જગ્યા કે્યા બી જઈને પાણી પીએ પણ એમાં પાણી તો હોવું જોઈએ ને લોકો બધા કુંડા પણ મૂકે છે પણ બપોર ના ટાઈમે કોઈ પાણીમાં કુંડા ભરવાનું ભૂલી જાય છે ને શું છે. તમે જરા પશુ પંક્ષી પ્રાણીઓ આવે તો કુંડામાં પાણી ના હોય તો એમ જ જતા રહે છે તો અમે તો એવું વિચાર કરું કે હવે જો આ વખતે વરસાદ આવે ને તો પહેલા અમે છે ને અંડરગ્રાઉન્ડ એક ટાંકી બનાવી દઈશું એટલે વરસાદ નું બધું જ પાણી વોટર હાર્વેસ્ટિંગ આવે ને એની અંદર જમા થઈ જાય અને પછી ઉનાળામાં જો આવી રીતે તકલીફ પડે ને તો અમે એ અંડરગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ કરશું.
મોદીએ પણ જો આ નર્મદા કેનાલનું જે પાણી છે, બધાને પહચું કર્યું છે એ બહુ સરસ વ્યવસ્થા છે, એનું એમનું માઇન્ડ બહ સારું ચાલુ છે અને મીઠું પણ એટલું છે છતાં પણ લોકોને સવારે વહેલા ઉઠીને ભરવું ના પડે માટે લોકો બરખ મોટરથી પાણી ખેંચે છે, અ એક કાપ મુૂકવો પડે છે, કે આજે પાણી આવે તો કાલે નહીં આવે અને તમારી વાત એકદમ સાચી છે. હું સહેમત છું, કે તમે જેમ કીધું કે આ વખતે અમારે ચોમાસામાં જલ સંરક્ષણ માટે ટાંકી બનાવી છે, ને એમાં જે વરસાદનું પાણી આવે એનું સંગ્રહ તમે જે વિચાર કરો એ જ વિચાર જો બધા કરે તો ખુબ જ સરસ વ્યવસ્થા છે બધાને વરસાદનું પાણી એટલું શુદ્ધ હોય છે શરીર માટે અને આ સંગ્રહ કરલું આપડણે એમ કહીએ કે ખરાબ થઈ જાય છે, એ કઈ જ વાત ચોમાસાથી ઉપરથી જે પાણી આ એટલું શુદ્ધ ને સારું હોય છે, શરીર, સ્વાસ્થ્ય માટે ચોમાસામાં જે બહાર ના પાણી, કોલ્ડ્રિંક્સ શંત બધું પીવે છે એનાથી ખાસું સારું છે બધા એવું વિચારેને પાણીનો બચાવ કરે અત્યારે તો જ્યાં તમે બ્રશ કરવા જાાવ તો પણ નળ ચાલુ ને ચાલુ લોકો બાથરૂમમાં પણ બા ટબ ના ખાવે છે. શાવર માં નાાય છે લોકો રિસોર્ટમાં જાય છે, એટલી બધી જગ્યા રોકીને પાણી લોકો ભરી ભરીને એટલો બગાડ કરે છે, કે કોઈ એ નથી એ લોકોને કોઈને પડી નથી કોઈ સમજે તો સારી વાત છે. પાણી બચાવવું જળ એ જીવન છે.
આ લોકો સમજતા નથી ને પાણી ને એ રીતે વેડફે છે. પણ જયારે પાણી નહી હશે ને પાણી ના મીટર લાગશે ને ત્યારે લોકો ભનમાં આવશે કે પાણી આપડણે કેટલું બચાવવું જોઈએ ઘણી બધી જગ્યાએ એક લીટર, બે લીટર પાણી ની જરૂર હોય ત્યારે ડોલો ના ડોલો ભરીને વેસ્ટ થતા હોય છે. પાણી મફત મળતું હોય એનો કઈ પૈસા નહી ભરવાના હોય એટલે ગમે તેમ પાણી વાપરે એ હળચાલુ રાખી દે વોશ મશીન માં, ચાલુ હોય ટોયલેટમાં જાય. તો ટોલેટ કરવા બેસી ત્યારથી ચાલુ કે જે વાસણ કસવા બેઠા હોય તો તમે મારી ઘર ની જ વાત કરું કે વાસણ કસવા બેસી ને તો મારી કામ વાળી ને તો વાસણ ઘસવાનું ચાલુ કરે ને ત્યારથી પાણી નો નળ ચાલુ કરે, તો જયારે વાસણ ઘસીને ઉભી થાય ને ત્યારે પાણી નો નળ બંધ કરે મને તો એમ થાય કે અરે, અરે આ શું કરે છે. આટલા વાસણ ઘસવામાં પંદર, વીસ મિનિટમાં કેટલા લીટર પાણી જ તું રહ્યું કેટલા લીટર પાણી જતું રહ્યું, કેટલું પાણી વેસ્ટ થાય છે એને જું એમ કહ કે બેન તું નળ ધીમો રાખેને તો કાલથી એ કામ પર આવવાનું બંધ કરી દે. એટલે નહ તો હું એને બોલી શકું કે નહી, હું રહી શકું એવી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પાણી વેડફ કહ ને તો મને એટલું બધું દુઃખ થાય, ને કે ન પૂછવા વાત એટલે તો હું શું કરું શાકભાજી ન ધોવાનું પાણી દાળ ચોખા ધોવાનું પાણી અમારા ઘરની બહાર એટલા બધા કુંડા છે, ને તો હું બધા જ કુંડામાં ભલે મને આંટા ફેરા કરવા પડે તો હ બધા જ કુંડામાં થોડું થોડું પાણી નાખ નાખી આવું. અને એ રીતે પાણી નો બચાવ બચાવ કરું છું. ગંદુ પાણી હોય તો ટોયલેટ મને એમાં નાખી દઉ કે જેનાથી પેલામાં ફ્લશ કરવામાં પાણી ઓછું વાપરવું પડે, અને સારું પાણી હોય ને થોડુંક એ થઈ ગયું તો વાસણ ધોવામાં વાપરી કાઢું છું. એ રીતે પાણી તો બચાવું છું પણ દુનિયાના બધા જ વ્યક્તિ ભેગા થઈને જો બચાવે ને તો જ બચત થઈ શકે પાણીની. બાકી એકલા હાથે તો પાણી બચાવી શકવું અશક્ય બાબત છે.
કામવાળીનો પ્રોબ્લેમ તો બધાને જ છે, કારણ કે એ લોકોને કેવું છે જેટલું બને એટલું મને તો પૈસા મળે છે, ને મારે પાણી બચાવવાની ક્યાં જરૂર છે, મારે તો કામ કરીને હું છૂટી જે સંભાળવું છે, એ લોકોને સંભાળવું છે, તો મારે શું લેવાને દેવા એટલે એ લોકો નળ ચાલુ રાખે પ્લસ એમનું ફટાફટ કામ પતે એટલે પાછું વાસણ ઘસંગ બેસે ત્યારે લૂછે ત્યાં સુધી એ લોકો નળ ચાલુ રાખે છે, કારણ કે ચોકલી ધોવા માટે પાણી તગારું ભરીને પાણી નાખે છે, એમ નહીં કે પેલું જે ગંદુ પાણી જોયું એનાથી સાવણ ફેરવીને આપણે ક્લીન કરી દે અને જે આ મોર્ડન વેસ્ટર્ન સન ટોયલેટ ઉઊભા કર્યા છે, એમાં ફ્લશ કરવામાં એટલું પાણી જાય છે. પેલામાં તો આપણે જોઈએ એટલું ડોલમાં ભરતા અને ક્લીન થઈ જતું અને આમાં તો આખો ફ્લશ કરો એટલે એક અડધી પોણી ડોલ જેટલું તો પાણી એમાં જાય છે, એટલે અને બાથ ટબ, શાવર આ બધા એમાં એટલું બધું પાણી જાય છે, અને પાણી બચાવવાની વાત તો બાજુ પર બધી વસ્તુમાં તમારે પાણીનો વેડફાટ જોવા મળે છે. લોકોને પાણી બ જું નથી પાણી વગર રહી અને અહી સુરત ઉધના છે. ત્યાં આગળ એક એવી સિચ્યુએશન છે, કે તમે જેટલું પાણી વાપરો એટલું લાાઈટ બિલ આવે એટલે પાણી તમે વધારે વાપરી ના શકો કારણ કે લાાઈટ બિલ વધારે આવે એટલે તમને ખ્યાલ આવી જ જાય કે તમારા પાણીનો વપરાશ આ મહિને વધારે થયો છે, એટલે તમે કંટ્રોલમાં જ પાણી વાપરો કામ વાળી રાખો તો કામવાળીને પણ કેવું પડે કાં તો કામ વાળી ના રાખો અનેને તમારી જાતે જ કરો કારણ કે કામવાળી પોસાય જ નહીં. કારણ કે આ તો ધર ધર ધડ ધડ પાણી જવા દે ને આપણી પાસે તો અ બચાવવા બચાવવાનું હોય કારણ કે એનું મીટર દોડતું હોય પાણીનું એટલે બઉુ જ બચાવવું છે, ઘણા લોકો પાણી પીવું હોય અડધો ગ્લાસ પણ ભરે છે, આખો ગ્લાસ ને અડધો ગ્લાસ એમને એમ વેસ્ટ પણ જવા દે છે. એ પાણી પણ એક હું તો કહ છું, કે માટલાની બાજુ માં એક કુંડી કેવી રીતે તપેલી કે કઈ ભી રાખે કે પાણી ગટરમાં જવા દેવાના બદલે એ પાણી તો વાસણ પલાળવા છે, કે હેન્ડવોશ કરવા છે, એ રીતે પણ આપણે પાણીનો યુઝ કરી શકીએ. એમ. હ
હા સાચી વાત છે. નાની નાની વસ્તુઓમાં આપણે પાણી ધોવા વાસણ ઘસતા હોઈએ તો એ વાસણ ઘસવાનું પાણી છે, ને ભરી રાખવું જોઈએ જયારે બીજા વાસણ આવે ને અને એ પલાળવા હોય સુકાઈ જાય એવા હોય તો પાણી નાખી દઈએ એ ગંદુ પાણી તો એ વાસણને સુકાવા નથી દેતું. તમે જયારે વાસણ ઘસી ત્યારે વાસણ લીલા ને લીલા મળે એટલે પણ પાણીનો બચાવ થાય છે. વોશિંગ મશીન ના અંદર જયારે કપડાં નાખીએ ને ત્યારે તમે જુઓ તો કેટલું પાણી વેસ્ટ થાય છે, એના કરતા આપણે જાતે જ કપડાં ધોઈ નાખીએ ને તો એમાં પાણી વેસ્ટ નથી થતું. કચરા પોતા કર કરીએ ને તમારી કામ વાળી તો દરેક રૂમ નો એક એક ડોલ નો પાણી ની ડોલ બદલે છે. છે ને છબો છબ ભલે અને પછી આખી જ ડોલ નીચો ફેંકી દે એની અંદર ફિનાઈલ નાખેલું હોય, એની અંદર ફ્લોર ક્લીનર નાખેલું હોય. બધુ બધું જ ફેંકી દે અને એક પોતું ધોવા માટે એક ડોલ પાણીનો ઉપયોગ કરે અને પછી એ પાણી તરત જ કુંડીમાં ફેંકી દે અરે મને તો એ આવે ને તો મને એમ થાય કે મારે તો એને જોવી જ નથી, કારણ કે એ જે પાણી વેળફતી હોય ને એ જોઈને મને એટલું બધું દુઃખ થાય ને કે હારું હું એને કહું ને કાલથી નહી. આવી ને પછી મારાથી નહી થયું તો ઘર બી ચોખ્ખું નહી રહેે અને પાણી પણ અ પાણી પણ વેડફાતું બંધ થઈ જતું. પણ હવે શું કરું પાણી વેડફાય છે મારાથી જોવાતું નથી પણ હવે હું કઈ પણ નથી શકતી, કારણ કે હું એનું કામ કરી નથી શકતી પહોંચી નથી શકતી એટલે આપણે શું કરવું જોઈએ કે આપણાથી બનતી બધી બચત કરવી જોઈએ. નાની નાની બાબતમાં જોતી હોય એટલું જ પાણી લેવાનું. વાસણ આપણે જયારે જાતિ વાસણ રસતા હોય ત્યારે એટલું જ પાણી લેવાનું પાણી પીવા માટે પણ થોડુંક જ પાણી ભરવાનું પછી પાછું ફે ફેંકી દેવાનું એના કરતાં થોડુંક જ પાણી દેવાનું અને જ્યાં બચી શક્યા હોય એટલું પાણી બચવાનું આપણે સો ટકા પ્રયત્ન કરવો જોઈએ અને બીજી એક વાત એ કેવાની તમને કે વરસાદ આવે ને ત્યારે ઘણા બધા લોકો એ પો પોતાના ઘરના આંગણામાં વોટર હાર્વેસ્ટિંગ એટલે કે અંડરગ્રાઉન્ડ મોટી ટાંકી બનાવેલી હોય. અને એ ટાંકીની અંદર છે ને ડાયરેક્ટ અ ટેરિસ પરનું પાણી છે ને શુદ્ધ થઈને ટાંકીની અંદર જાય. જેની અંદર અમુક વ્યક વ્યક્તિઓ ને પ્રોજેક્ટ કરે છે. કે એવી પાઈપો મૂકી દે, કે જેનાથી છે ને આ ન આ જે પાણી ટાંકીને અંદર જતું હો અને શુદ્ધ થઈ ને જાય. એટલે બહુ દિવસ પડી રે ને તો પાણી નથી ગંધાતું, કે નથી ખરાબ થતું. મને તો એવું ધ્યાન છે કે વરસાદ પડે ને તો મારી મમ્મી એવું કેહેતી કે વરસાદ પાણી ભરી દેવાનું ડોલમાં. અને એનાથી માથું ધોય ને તો આપડે વાળ માં કંડિશનર કર્યું હોય ને એટલી સરસ વાળ થઈ જાય. એટલે વરસાદનું પાણી જો માથું ધોવા, નાહવા માટે ને એના માટે સારું હોય. તો પીવા માટે પણ એકદમ જ સારું હોય છે. તો અ આપડે વરસાદ આવે ને ત્યારે આજ બધી પ્રક્રિયા કરવાની હોય. કે ભાઈ પાણીની ડોલો ભરી રાખવાની. તો એનાથી એ જ એનાથી કપડાં ધોઈ કાઢવાના, એનાથી જ માથું ધોઈ કાઢવાનું, એનાથી જ વાસણ ઘસી કાઢવાના, એ જ પીવા ઉકાળીને ઠંડુ પાણીને પીવાના પાણીમાં આપણને કામ લાગે. તો એ બધી જ વસ્તુ અ બચી શકે છે. અ પાણીની વાત તમારી સાથે કરીને બેન આજે ખુબ જ મજા આવી. અને ઘણું જાણવા મળ્યું, કે પાણી કે કેવી રીતે બચાવી શકાય વેડફાથી
હા હા, આાભાર થેન્ક યુ.